હ, તો કે, આપણે હોટલમાં જમવા જઈશું, ત્યારે હતું. સરવણ અને દીઘાને પણ બોલાવીશું, અને પેડી ભુગાવાડી હોટલમાં જમવા જઈશું, કારણ કે બધા લોકો એવું વખાણ કરતા. હોય, ઉગાવાડી હોટલમાં મસ્ત-મસ્ત ખાવાનું બનાવે છે. અને ત્યાં પીઝા, બર્ગર એવું બધું. સેન્ડવીચ એવું અલગ-અલગ આઈટમો બનાવે છે, પણ આપણે તો ગુજરાતી થાળી, કાઢીયાવાળી થાળી ખાઈશું, અને મને મંચુરિયન. એલા માટે તો, હું કઉ છું કે. મંચુરિયમ અને આપડે ગુજરાતી થાળી, કાઢીયાવાડી થાળી આપે. કરી જે, પેમેન્ટ તો સંપૂર્ણ આપણે. બે પે કરી લઈશું, કારણ કે આપડે એટલા પૈસા અત્યાં સુધી એ બધા લોકો પેમેન્ટ. કરી દેશે, કારણ કે જીગાને પણ પેમેન્ટ આવી જશે, મારે પણ. અહિયાં સુધી થોડું બહુ પેમેન્ટ આ આવી જશે તારે, પણ એ થોડું બહુ પેમેન્ટ આઈ જશે. અને સર્વર ને, પણ ત્યાં સુધી પેમેન્ટ આવી જશે, તે માટે આપણે બધા લોકો જમવા જઈશ. અને ધવલ ને, પણ બોલાવી દે, ધવલ નો પેમેન્ટ તો કરી દેશું. એ માટે આપણે હોલ જમવા જઈશું તો. બહુ એન્જોય કરશું, કારણ કે હાલ આપણે એન્જોય નહી કરીએ તો, પછી આપે.
હા, સર ફરવા તો જવાનું છે, સર. પણ ફરવા જવા માટે, સર એક જે લાગે. ઘરિયા આવે છે, સર તેયામાં એકમાં ચાર જણા બેસી શકી તો સર, આપડે ચાર જણા. જેમ કે તું, હું અને અને શર્વાણે એક જ સાથમાં બેસી છું, અને અ ખાવા માટે તમે, હું ઘરેથી એક ચીકી બનાવાનું છું, ચીકી. બનાવીને, આપણે બધા માટે જે પણ આપણે મગફળી હાલવા આવી, તે મગફળી ખળશે. એની મગફળી. ફફ જે આવે છે ને, ફોફા તે કીલા કિલ્લા ના ફોફા આવે છે, અને સિંગ ગાડવાની છે. અને. એ લોટા દડા, દડા શીંગાદડા આવી એ, શેકવાના. થી અ એગાર માંથી સેચી ની પાછી આપણે હમ અ ભાગવાના આપડા ભાગીને, પછી ડ્રમ દ્રડા દડ ગોળ આવે છે એ ગોળ ભાજી ચાર પાસ એવા ગોળ ભાજી અને અ અઅ ડુગરા જેવડું જ અ અ શું કેય? કઢાઈ આવે છે કડાઈમાં નાખવાનું છે હ એમાં ચીકી બનાવવાની છે એને ચીકી તેલ લડાવા માટે તેલ આપડે કીલું તેલ કમસે કમ પોચ છો તો ઓ ઓ ઓ પોચ છ તો ઓલ ટોલ પોણી ભરવાનું આવે છે ને તે ઈરો જોશે જેના કારણે તમે વગારી શકો અને એ બધું આપડે તે બધું છેેલામ કરીએ સેલામ ભરી લેવાનું છે અને તે જયારે પણ ભૂખ લાગે તો તો હું બેસ ને બેઠા હોય તો તે ખાવા માટે કામ આવે તમે જેમ ભૂખ લાગે એવી રીતે તમે ખાઈ શકો છો અને સારું એવું પણ તમને મળી શકે છે તો તમારે તમે તારે અમે ચી એક ભાઈ ચીકી લાવે તો બીજા લાવું જોઈએ તો બધાને થોડું થોડું લાવું જોઈએ તો ખાવાની બાકી મજા આવી જાય અને બધા સાથમાં ભેગા હોય તો ફરવાની પણ મજા આવે તો હારું ખા એવું તો શું કરવું જોઈએ સર કે જો તમે ફરવા જાવો છો તો બધાને સા તે ભેગા મળીને ખાવું જોઈએ અને ફરવા માટે સર જો તમે પોસ હજાર ફી ભરો છો તો સર તમારે ઓછા ન ઓછા છ નહી આઠ હજાર તો વાપર લવા જેવોમ કે આપડું ઠકડું હતું નહિ સર આપડે ખાવા કા જોઇ જો ભૂખ લાગે તો બાર પણ ખ પરવું અને આપડે ખુટા ખર્ચા ખૂબ જ કરવા જોએ છે સર આપડે પૈસા ના થાલેે આપણે દાડાના બે દ ઉ દડાવા વાળાટલે ઓછા ઉછા દાડા પ્રવા આઠ હજાર તો જોશે જ તો. વધારે ને વધારે પૈસા લઈ લેવાના અને વાપરવાના અને સારું એવું આ લો જો તમારે ફરવા માટે પૈસા ના હોય તો તમારે હાલથી કમાવાના ચાલુ કરી નાખવાના છે કેમ કે શિયાળામાં જવાનું તો તમારે પૈસા જોશે સર તો પૈસા માટે તમારે ગોમે ત તો રહેવા દો કાળી મજૂરી કરવાની છે
સર સર સર સર સર આટલી એટલી આટલી બેક ટુ બેગ આટલી મિનટ વાત કરશો તો કોલ રિજેક્ટ થઈ જશે કારણ કે મેરે જીગા સાથે પણ હતું મે બેક ટુ બેક થ ચાર મિનિટ ખેતો હતો તો મારે બંને બંને કોલ રિજેક્ટ થઈ ગયા તે માટે એક થી દોઢ મિનિટ જ વા કેસવાની આગળ તો એ દોઢ દોઢ મિનિટ વાત કરશે તો કોલ રિજેક્ટ ન થઇ એ માટે કવ છું કે તું આટલી લોંગ વાત કરશે તો કોલ રજેક્ટ થવાના ચાન્સીસ વધી ગયા છે કારણ કે મારે પણ બે વાર એવું થઈ તો હું એવું કેતો હતો કે તે કીધું એજ મારે પણ એ બ બનાવાનું છે મારે બ એ કીધું ને મારે અ મતલબ ડ્રમ ડ્રમ જેવડા તારે ગોળ લાવવાનો છે તો મારે પન દસ ટંકર તો તેલ જ જોશે જે હું જેનાથી મારે ચીકી વંગારવામાં જોશે અને જીસેમી તો જોશે સ્પેશિયલ ચીકી ને હલાવા માટે કારણ કે એટલી વધુ માત્રામાં ચીકી જોવા મળશે કે તમે ખાતા ખાતા તમારું પેટ દુખવા મળશે તો પન ચી નઈ થઈ રેય અને હાલ મારી હાથમાં મોરની પીંછ છે. તો મોરની પિન્સને એક વાર ઘુમાવું બે વાર ઘુમાવું. ત્રણ વાર ઘુમાવું, ચાર વાર ઘુમાવું, પાંચ વાર ઘુમાવું, છ વાર ઘુમાવું, સાત વાર ઘુમાવું, આઠ વાર ઘુમાવું, નવ વાર ઘુમાવું, દસ વાર ઘુમાવું. અગિયાર વાર ઘુમાવ, બાર વાર ઘુમાવ, તેર વાર ઘુમાવ, ચૌદ વાર ઘુમાવ. પંદર વાર,
બસ બસ સર કિતને બાર કમાઓગે સર આપ,
આમ હું મોરની પિંચ આખો દાડી ભમાઈ ભમાઈ કરું જેના કારણે મારે, કાઉન્ટિંગમાં કોઈ પ્રોબ્લેમ જોવા ના મળે સર એ માટે હવે મારે દો દોઢ મિનટ કમ્પ્લીટ થવા આઇ છે તો હવે દોઢ મિનટ, કમ્પ્લીટ થાય એના પછી તું દોઢ મિનિટ કંટીન્યુ વાત કરજે, એટલે એ નાથી કોલ રિજેક્ટ ના થાય સમજી ગ હતું તે માટે તને કું છું કે તું, એટલી લાબુ આ મતલબ થોડું તું બોલવા જાય ને બોલવા જાય ને તો તારે હજીબ અટ કાઈ જાય છે તો તે માટે તું થોડું હળવું બોલ એટલી સ્પીડમાં બોલવાનો પ્રયત્ન મત કર.
સર ઝડપી બોલાવામાં ઘણા બધા, સરળ ફાયદો થતો હોય છે પણ ફેર ભી આપ આપને, આપને, સર ઠીક હે તો હમ ધીરે ધીરે બાત કરેગે સર. મેં સર મુું કેહ રહા તા સર, કી મે ન્યાદવાનું ચાલુ છે સર તો નેદામાં ખુબ બધી તકલીફ પડે છે. આ હાલ હાલ વરસાદ પડે છે જેના કારણે સારું એવું ન્યાદાય. છે અને સારું એવું કામ પણ થાય છે સર, જો તમે એ પણ નવરા હોય તો સર આઈ શકો છો તમને પણ એ. પૂરી મજૂરી હાલવામાં આવશે સર જે પણ રકમ થાય જો તમે ઘરેબ બેરોજગાર બેઠાય તો સર તમે આવી શકો કો છો ને તમને સારી એવી, રકમ પણ મળશે સર અની સારે વાતાવ પૈસા પણ આપવામાં આવશે તમને તમે જો તમે આખો દિવસ કામ બપોર સુધી કામ કરાવશો તોને પસા ચા રૂપિયા પણ આલ્વામાં આવશે તમે આખો દિવસ કામ કરશે તો તને દોઢસો રૂપિયા આપવામાં આવશે તો સર, તે દોઢસો રૂપિયા લઈને તમે સર પકોડી ખાઈ શકો છો અને, મજા કઇ મંથી પકોડી પણ ખાઈ શકો છો ગુલાબ જાંબુ, ગુલાબ જાબુ ધ સર તમારી ઓકાત બાર ની બાત હ એટે તમે નાખાઈ હકો સર કેમ કે એ તો, અમીર લોકો ખાઇ શકતી હમાર ગરીબી લોકો કે કિસ્મત મે નથી ગુલાબ જાંબુ તો તમે, તમને ખાવા ના મળી અને તમને શું શું ભાવે છે સર.
તો મને ભવામાં તો હું જ્યારે પણ હોટલમાં જાઉં છું તો મને. આઈસક્રીમમાં આઈસ્ક્રીમ ભાવે છે કોકોનટ ચોકલેટ ભાવે કો કોનેટ પારલે ભાવે છે અને મને, ફ્રૂટ ફ્રૂટમાં તો ભાવે છે મને અ એપલ ભાવે છે. બનાના મતલબ કેળું ભાવે છે, સબરજન ભાવે છે. ચીકુ ભાવે છે, અને અધર માં તો મને, શાકભાજીમાં તો મને બડાકાનું શાક ભાવે છે પછી કેળા નું શાક, ભાવે છે ભીંડી નું શાક નહી ભાવતું ગુલાબજામુન ભાવે છે પછી, મને દાલબાટી ભાવે છે, પછી ફ્રૂટમાં, પછી તો મને બઉ. ઘણ બધું ભાવે છે, જેમ કે મંચુરિયન ભાવે છે, લુડન્સ ભાવે છે. પછી પકોડી પકોડી ભાવે છે, પણ હાલ, હું હેનાની પકોડી નહી ખાતો, કારણ કે હાલ. પકોડી માં. મતલબ, એવું ગંદકી જેવું જોવા મળશે, એ પપોડી તો નહી ખાતો, હાલ જયારે વાતાવરણ સારું. થાશે, ત્યારે પકોડી ખાઇશ છે, અને મને મેગી પણ ભા તે, તો હું હાલ ઘરે પણ બનાવું છું, મેગી બનાવતા, મને બહુ સારું આવડે છે. એ કારણ કે મેગી તો મસ્ત. પહાડી માં આપણે જયારે મોન્ટ આબુ ફરવા જઈશું ત્યારે. મેગી મોઈલ લઈ લઈશું, સિલિન્ડર અને થોડી ગેસની સગડી નાની આવે છે. તું લઈ લેજ, અને બીજા બીજું શાકભાજી છે, એ જીગો લઈ લેશે એમાં. આપણે બધા થોડું થોડું વેચીને લઈ લઈશું, જેના કારણે આપણે ત્યાં મેગી બનાવીને, પહાડીમાં આત બનાવીને આપણે. ખુદ ની જાતે મહેનતથી બનાવીને ખાશું ને, તો એ ખાવાની મજા જ ખુછ ઓર અને. એન્જોય કરવાની પણ મજા આવશે, એવા ઠંડા વાતાવરણમાં તારું શું કેવું છે, આપડે એ લોકો બનાવે એ પાસે મેગી ખાવી છીએ કે, આપણે ખુદ બનાવીને ખાવી છે?
નઈ, નઈ આપડે ખુદ બનાવીને ખાવાની, અને ફરીથી. તમે બજારમાં જઈને, જે જણો ગેસ આવે છે, બોટલ લીલો. તે ખરીદી રહ્યો, અને અ છેં, સગડી પણ આવે છે. તે તેની કિંમત ત્રણસો રૂપિયા છે, અને જે ગેસ નો બાટલો આવે છે, એ દઢસો રૂપિયા. એ લઈ લેવા સાથે, અને હમ. જો મેગી ના પેકેટ આવે છે, તે મેગી ના પેકેટ જે, દસ થી પંદર લઈ લેવા વધારે. આપડે તો વધારે લઈ લેવા. તેની સાથે મરચાં, ટામેટા. લઈ લેવા, જે એના કારણે મેગી પણ સારી બને, તમે પહાડમાં બેસીને ઠંડુ વાતાવરણ તે બનાવીને, ખાઈ શકો છો. અને તે તમેં. સારા એવો આનંદ મેળવી શકો છો, બધા ભેગા મળેને, મેગી ખાઈ શકો છો નહી, સારું એવું તને. તમારું પેટ પણ ભરાઈ જાય છે, તમારી ભૂખ પણ ઓછી લાગે છે, અને તમે ટલ નો ખર્ચો તમારે બચી જાય છે, અને તમારે ખાવું જોઈશે તમે. જશો તો, તમે મેગી બનાવશો.
હા જ સર તું, હાલ તારી જીમપડા જાય છે, લે મ કિન્ય થોડી વા. આપણે મેગી મેગી ખાવશું, ત્યારે આપડે ખર્ચ પણ બચી જશે અને બધી. પ્રોબ્લેમ પણ નહીં આવે, એટલા માટે આપણે બધું ઘરથી જ લઈને જવું પડશે, અને અ જયારે આપણે ત્યાં ફરવા જઈશું, ત્યારે હું તને કહું છું કે, તું રેન્ક કોર્ટ લાવી જજે, અને જીગાને પણ મે કીધું છે કે, તું તારા માટે રેઈનકોર્ટ લાવી જે. અને અંકુને પણ કીધું છે કે, તું તારા માટે રેઈનકોટ લાવી જે જે કારણ કે ત્યાં એવું ઠંડુ. અ એકદમ બાર વરસાદ પડી જાય છે, જેના કારણે આપણે પલડી જશું, વાડ ફરતાશુ તો પલડ્યા, પછી આપણે કપડાં ભીણા થઈ જશે, તો ફરવાની નહી મજા આવે, તે માટે કવું છું કે, તું પણ રેઇનકોટ લાવી જ જે. પણ ટેનકોર્ટ લાવી જઈશું. અને તું જયારે ફરવા જાય, તો બે થી ત્રણ જોડે કપડાં લઈ લેજે, કારણ કે આપણે અલગ અલગ જગ્યા ઉપર જશું તો, આપણને ફોટા પાડવાની બહુ મજા આવશે, અને હું મારા પચી રૂપિયાના ચશ્મા પણ લઈ દઈશું અને કોકનો આઈ ફોન પણ લાઈ દેશું મતલબ મારો જ આઈફોન ત્યાં સુધી હું સેવન ટીમેક્સ જોડાયા થોડ તો મેક્સ ઓપનિંગ કરી દેશું. જેથી આપડે ફોટા પણ સારા આવશે અને રિઝલ્ટ પણ સારું આવશે તેમાં તે આપડે સેવન ટી ફૌમમેક્સ લઈને જશું
હા સર વાત સાચી છે, પણ તમે જે પરમાણે વાત કરી પ્રમાણે કે એના માટે મારે ચાર પોચ જોડી કપડા પણ સિલાવા પડશે ચમ કે ત્યાં જે આપે એવા વાતાવરણમાં જાવ છે ત્યારે તમે ઘણી વાર પણ પલડી જતા હોય છે તો તમારે કપડે બદલાવાની જરૂર પડતી હોય છે. તો એના માટે આપણે હમ બે થી ત્રણ જોડે સાથે કપડા લઈ લેવા અને તે કપડા માટે મારે પછી કાપડ લાવવાનું બાકી છે અને તે કાપડ લઈને દરજી પાહે જવું પડશે અને દરજી પાહે જ ઈને સિલાઓ નાખીશ તે મારું માપ આલયુ માપ આલયા ચેડ પછી દરજી છસો રૂપિયા મને કે છે તે બે જોડીના જે બારસો રૂપિયા થશે ત્યારે મારે એને આપવા આલવા પડશે અહીથી બાર હજાર આલી અને પછી તે મને ઘરે મેલ દેશે અને જયારે સિલાઈ જાય તા ત્યારે દરજીનો ફોન આવશે અને કપડા લેવા માટે જઈશ જે કપડો પછી ત્યા આવીશ અને સારા એવા મળી પણ ગઈ છે અને બ સાત
અલા હું બોલું રોહ હોભળ તો ખરી તું ફોન બન તો સાલું કર મિનિટો કમ્પ્લીટ થઇ જઈશે.
હા એ તો મેરે ખબર છે.
હું તા લેખી